શ્રી કૃષ્ણ કેમ છો તમે
બસ મજામાં
બીજું બોલો તમે શું કેહેતા હતા આ ફોન કપાઈ ગયો એકચુલી
હમ હમ હમ હમ હમ પછીઈઈ..... આ જે તમે ફરવા ગયા ત્યાંથી પછી પાછળ પેલુંઉ.... એ બધું એ સરોવર છે આગળ ને માછલીઓ છે રંગબેરંગી ને એ બધું બી જોયું હશે ને અંદર
હા એ મેં જોયું તું ને ત્યા
હમ હમ
એ તો કે છે ને આ જે મંદિર બનાવ્યું છે આખું સોનાનું મંદિર છે
હમ હમ હમ હમ
હવો ત્યાં વધારે ફોટા બી નથી પાડવા દેતા આમ આપડે પોતાના પાડવા હોય ને તો આખું એમનું છે કે આપણે આપણેે શું કેહેવાય સર પૂરા આપણે માથું પૂરું ઢાંકેલું હોય અને કપડાં બી એકદમ વ્યવસ્થિત પહેરેલા હોવા જોઈએ એમનો રવાજ જ છે ત્યાં કે બધું વ્યવસ્થિત હોય જ તો જ તમને આવાડે હમણાં વચ્ચે વાયરલ થયો તો ને વિડીયો કે પેલા બહાર ના આયા ના અને એમને કપડા વ્યવસ્થિત નતા તો ના પાડી દીધી કે અંદર નહી જવા દઈએ કપડા એકદમ પૂરા ઢક કેલા ને બરાબર પહેરીને આવો તો જ તમને આવા દેશે એવું કીધું તું
એ તો હવે બધા ગુરુદ્વારાઓમાં બી એવું જ કરી દીધું છે કે તમે અ સલવાર કુર્તો પહેરી આવો માથું ઢાંકીને આવો એ રીતે જ આવવાનું કેહે છે
હા એ જ બરાબર વાત તમારી એવી રીતના જ થાય છે બધું
અને
પણ એક રીતે સારી એવી વાત છે કે આપડે કઈક તીર્થ સ્થાન પર જઈએ તો કપડાં વ્યવસ્થિત બી હોવા જોઈએ ઢા
હા એમાં શું આપડી સંસ્કૃતિ જળવાઈ રહે
હા એજ અમારે અમાર ત્યાં મંદિર છે ને બાજુમાં એક થોડું આપડે સિત્તેર એસી કિલોમીટર જેવું દૂર છે પણ ને ત્યાં બી માતાજી નું મંદિર છે ત્યાં બી એવુંજ કર નાખ્યું છે કે કપડા વ્યવસ્થિત ઢાંકેલા જ પહેરીને આવવાના ત્યાં બી
હમ્મ હમ્મ હમ્મ હમ્મ
હમ્મ એ બી બહુ સારું છે હું તો નાની હતી ત્યારે એક વખત ગઈ તી હમણાં તો નથી ગઈ
હમ્મ હમ્મ હમ્મ હમ્મ
બોલો બધું મજામાં
તમારે સાંજે આજે રવિવાર છે ક્યાં જવાનું છે ફરવા
સાંજે હવે જોઈએ આ લોકો કા તો પછી છોલા જે બચ્યા છે એમની પુલાવ કરી નાખીશું કાતો બહાર થી કઈ જમી આઈશું
હમ્મ હમ્મ
હા એટલે બાર રાત્રે જઈશું ત્યાં ફરવા અને ચક્કર મારવા એટલે જોઈએ હવે કેવી રીતના થાય છે
હમ્મ
અમે બી જોઈએ છે હવે બહુ દીકરાને જમવાનું બહાર છે બાકી અમે બે જણ છીએ તો વિચારીએ છીએ કે બા ના ઘરે જમી આઇશું ને તમે પછી સાંજે કહે છે કે સાત વાગે આજુબાજુ જઈશું મંદિર દર્શન કરવા તો દર્શન કરીને પછી થોડીક વાર કઈક સારી જગ્યાએ જઈ બેસી અને પછી ઈચ્છા થશે તો બહારનું કશું ખાઈ આઇશું નાસ્તા જેવું જમવાનું નહી
હા અચ્છા અચ્છા બરાબર બરાબર હા એ બી સારું છે વધારે ભી આમ નાસ્તો બી આમ એવું જ હોય છે ને હવે તમે જાઓ એટલે રગડા પેટીસ હોય કે પછી બીજું પાાવ ભાજી કે એવું કઈક હોય એટલે પેટ તો ભરાય આપણું બહાર ના નાસ્તા થી બી
શું કરે અમારે એકાદશી હતી ને તો બનાઇતી એટલે પાઉભાજી તો ખાવાની ઈચ્છા છે નહીં બાકી જોઈ કે કદાચ પાપડીનો લોટ ગમે છે મને તો એ અથવા તો પછી હ દાબેલી દાબેલી અમાર ત્યાં સરસ આવે છે એક દાબેલી ખાાવ એટલે તમારે પેટ ભરાઈ જાય એમ હમ્મ હમ્મ પાણી ની બોટલ તમે જ્યાં જઈએ ને ત્યાં અમાર ઘરેથી જ લઈ જઈએ એ બાર
હમ
લગભગ પાણી અત્યારે ચોમાસા જેવું છે ને તો ઈચ્છા નથી થતી પીવાની
પર એમ બી બહાર ન પાણી સારું ના કેહેવાય એટલું બધું કેમ કે શું છે પાણી થી બી વધારે બહુ રોગો ફેલાય છે એના કરતા ઘરનું સારું લઇ જવું એજ બરાબર વાત તમારી
હમ્મ અત્યારે પાછું હવામાન બી એવું છે ને જોઓ તો ઘડીમાં તાપ તો ઘડીકમાં છાંટા પડે અને ઘડીકમાં અ હવાની પેલી ધૂળ સાથે ડમરીઓ ઉડતી હોય એવું વાતાવરણ છે
હોવ એ બી હે
એટલે ઘડીકમાં માદા પડી જવા તેનું કશું નક્કી નહીં
હા એ બરાબર અમારે ત્યાં અ સાંજ છે ને એટલે થોડું પવન સારું આયું છે પેલે બહાર જ બેસી ને વાત તો કરીએ જે બાકી ફોન કરવાના બાકી હોય ને બધું
હમ હમ
હા એટલે મજા તો આવે
અમારે બી ઘરમાં આમ તો બધું સારું જ છે પાછળ જે ગેલરી છે ને ત્યાં હવા બવા સરસ છે પણ પાછળ શું અમારે બેસવાની કશું સુવિધા નથી અને આગળ છે તો ડાયરેક ઓટલો જ છે એટલે હિચકો મુકેલો નથી હિચકો તો મૂકેલો હોય એમ તો સરસ મજા આયી જાય કે હિચકામાં બેઠા બેઠા વાતો થાય કે કંઈક શાક સમારાાય કે કંઈક તૈયારી થાય પછી બાર ખુરશી એચ્યુઅલે એ બધું કાઢવાનું કંટાળો આવે ખુરશીઓ એટલે ડાયરેક્ટ ઓટલા પર બેસવાની બહુ ઈચ્છા નથી ધતી
હા એ બી વાત બરાબર અમારે તો શું ઓ ટલો બનેલો છે અને ઝૂલો મોકલો છે એટલે બહાર હવા બી સારી હોય ત્યારે બેસીયે ઝૂલા પ ર તો ઓટલા પર બધા હોય આજુબાજુ વાળા આવેને બેસીએ થોડીક વાર બેસીએ ત્યાં
ની આ શું મજા અલગ થઈ જાય કે ભ વરસાદમાં બી આ હીચકો હોય અને હાથમાં ગરમ ચાવ હોય બમરા વઘારે લો તો એ મજા આવી જાય
હા એ તો વાત બરાબર તમારી હમણાં ચા પીને ઊભી થઈ એટલે મેં કીધું હવે ફોન કરીએ
હમ હમ
સાંજે શું વાતાવરણ બી સારું હતું એટલે બાર જુલામાં બેસીને ચા પીધી ચા પીને ઉઠી્યા બસ
હમ હમ હમ હા મૈસાણા હ હ
હમ બરોબર બરોબર તમારે હવે આજે થી ચાલુ કર્યું ને કાલ કાલ થી ચાલુ કર્યું ને તમારું તો ફોન કરવાનું
હા કાલથી કર્યું
બરાબર બોલો બીજુ શું કેતા તા તમે
બસ બીજું હવે થોડોક અંધારા જેવું થાય એટલે તૈયાર થઈ અને શાંતિથી એ જઈએ દેવદર્શન કરી ને આ ચા પાણી કરી આઈએ હમ્મ
હા બરાબર બરાબર છે વાત તમારી
હ હમ હમ હ હ આમારા પડોશી બી એવું જ છે અત્યારે બધાના છોકરાઓ બધા બહાર ભણે છે અને એક બે જણના છોક કોરા મોટા છે તો એ બાર સર્વિસમાં જાય છે તો પછી અ સોસાયટી બીજે એક બે જણ એક બે જણ બધા એકલા એકલા છે કાઈ કે હવે તો ક્સુ સં પતી ગયું તો સ્કૂલો ખુલી ગઈ જોબવાળાઓને જોબ ચાલુ થઈ ગઈ એટલે બધું તતના છોકરાઓ જતા રહિયા એટલે અમારી જે સોસાયટીમાં જે અમારી લાઈન છે ને એમાં તો તમે જુઓ તો બિલકુલ આમ આજે રવિવાર ને એટલે હવે અત્યારે સાંજથી છોકરાઓ જવાના ચાલુ થઈ જશે કારણ કે સવાર વહેલી કોલેજ ચાલુ થ જાય કોઈને જોબ ચાલુ થઈ જાય એટલે બધા બધા ના છોકરા શુક્રવારે સાંજે આવે શનિવારે રહે અને રવિવારે સાંજે જતા જ રહે.
અચ્છા હા એ તો હવે કોલેજ વાળા એટલે શનિ રવિ જ રજા હોય એટલે શુક્રવારે રાત ત્રા આવે ને શનિ રવિ રજા હોય એટલે અમુક લોકો સોમવારે સવારે જાય અમુક લોકો કો રવિવારે એ બપોરે જ જતા રે
હમ્મ એટલે અમારે તો શું આખી લાઈન માં પછી હ વસ નવ્વાણું ટકા અમારે બધા ઘરોમાં એવું જ છે કે બધાના છોકરાઓ જતા રહ્યા છે એટલે બ બે જણા બ બે જણા એટલે સોમવારથી તો જોશો ને તો એવું લાગશે ને કે જાણે આમ એક કરફ્યુ જેવું થઇ જશે એમ અને આમ શની રવ તેવું લાગે ગ હા હા હા હા જેણે કે સરસ વાતાવરણ પ્રફુલ્લિત બધાના છોકરાઓ આવ્યા હોય એટલે માસી જય શ્રી ક્રષ્ણ. કેમ છો મજામાં પછી અમે બી પૂછી કેવું ચાલે છે ભણવાનું કેવું ચાલે છે કે બેટા તમારે હા તો કેના સારું ચાલે છે અત્યારે અમારી સામે છે એક છોકરો એને વરસ પૂરું થયું હત કે આંટી મારો તો પગાર બી વધ્યો હમણાં એટલે સારું છે અને બધા લગભગ આજુબાજુ બી પડોશી સારા છે અમારે. અને આવા કોઈ નથી કે આપણી જોડીયે કરે સારા માણસો છે બધાઈ
ના પણ તમારા બાજુ શું આમ શાંતિ બી બહુ છે બધા માણસો બી સારા છે અને વધારે કોઈ માથા ફૂટી ભી નથી.
ના કોઈ નહિ સવાર ઉઠે એટલે બધા બહાર નીકળે એટલે બધા એકબીજાને જય શ્રી કૃષ્ણા તો કરે કરે ને કરે જ.
અને સાંજે પછી જે શું છે એકલા એકલા છે ને એટલે બધા લગભગ જઈને વાણીએ છે અમારા આજુબાજુ એટલે જમી લેવાલા એટલે સાંજે પછી થોડીક વાર બહાર ઓટલા પર એ લોકો બેસે. કે શું ખાધું શું બનાવ્યું કાલે શું કરવાનું આજે અહી સાડી નો સેલ આવ્યો છે આજે અહી ડ્રેસ નો સેલ આવ્યો છે પછી આજે અમે બજાર ફરી આયા પછી આજે આ લઈ આયા પછી આજે
હા પણ તો હવે આજુબાજુ શું પહેલા સગવા પાડોશી એવું કે છે ને બધા.
હાલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
પછી આજેમ અમે આ લઈ આવ્યા પછી આજે આ સબ્જી શાકભાજી આટલું બધું મોંઘું હતું. થી આખા દિવસની વાતો કરે એમ હવે ગૌરી વ્રત આવશે તો ખઉ લાવવાનું છે પછી મારી દીકરી નથી તો શું થઈ ગઈ દીકરી દીકરાને ખ ખવડએ અમે બી ખાઈએ તો એ બધી વાતો કરે. પછી તમે મહેંદી ક્યાં મૂકાવો છો પછી મેચિંગ બધું કટલરીનું સામાન ક્યાંથી લાવો પછી કોણ મહેંદી સારી મૂકે છે એ બધું એકબીજાને અમારી જે વાત તો હોય એ અમે કહીએ એકબીજાને.
બરોબર બરોબર, સારું કેવાય આમ આજુબાજુ સારા માણસ હોય તો મજા બી આવે થોડી.
તમે કરો છો ગૌરી વત?
ના હું નથી કરતી હમણાં મારે પતી ગયા છે.
હમ્મ, હમ્મ, હમ્મ. અહીયાં તો ગોરી વ્રતમાં તો અમે તો અહી આવયા પછી જોયું અમારે પિયર બાજુ તો